હા જય શ્રી કૃષ્ણ હ મજા. મા મજમાં. તમે કેમ છો?
મજામાં.
હા શું કરો છો?
બેસે છે.
અચ્છા સારું. તમારો ફોન આવ્યો હતો ને મેં ફોન નહી ઉપાડી શકી તો કામમાં વ્યસ્ત હતી તો મેં કીધું હું તમને ફોન કરી લઉ હા. હા ઓ ચ્છા રીંગણ નું શાક બનાવવાનું હતું સારું તો કઈ નહી તમે ભરેલા સિંગર મનાઓ કે ઓલા હમ્મ ભરેલા સારુ તો સારું. સારુ. તો હું તમને ભરેલા રિંગ ગણ માટે ન એમાં તો અમારે ત્યાં લસ સન તો ખાઈ લે ને બ
હા હા લસણ ખાઈ લે બધા.
હા. એટલે ને ત્યાં શું કે. રીંગણના શાકમાં તો લસણ નો ટેસ્ટ વધારે હોય ને તો સરસ લાગે. એટલે આપડે શું પેલે તો રિંગ નનું શાક લેવાનું. અને સાત સાત તે બટાકા લઈ લેવાના. એને મતલબ. ના આપણેે ધોઈને અને ફોર પીસ કરી લેવાના રીંગણના. એ કારણ કે આપણેે એમાં જોઈ લેવાનું ને કઈક મતલબ ત્યાં કાણું વગેરે હોય તો એમાં. કઈ ભરેલું ના હોય. ગંદુ ના હોય. ઈયળ વિયળ ના હોય અંદર. ચેક કરી લ પ્લીઝ આખા કાપી ન દેવાના બસ કટ લગાવવાના. એટલે ને એમાં અ મસાલાની સ્ટફિંગ થઈ જાય અંદર બરોબર રીતે એટલે અને એ જ ફોર પીસ. કરીને પાણી માં એને નાખી દો અને. તો કાળા. પડી જશે આમ પાણી વગર તો પછી શું કરો તમે બટાકા કાપ. પી લો. એ નાના નાના મતલબ કે ટુકડા કરી લો ને એ તો તમને ખબર શાકમાં કે કેવી રીતે બટાકા નાખે. તો એવું કરી લો. એના પછી તમે શું કેવાય એમ.
એ કરી લો મતલબ કે શાક લેવા માટે શાક બનાવા માટે આપડે એ કરવાનું ડુંગળી લેવાની છે બે ડુંગળી. લસન. હા પછી ડુંગળીને મતલબ નાની નાની કાપ કાપવાની મિક્ચર માં ક્રેશ ચાલશે.
હા હા તમે તમારી રીતે ગ્રે ગ્રેવી ડુંગળી અને ટામેટાની ડુંગળી કે. મસાલો જેવી રીતે તૈાર કરો ને વઘાર. તમે તમારી રીતે કરી શકો પણ હું તો શું કહું એકદમ નાની નાની. કાપી લો. હ નના એને. ના મને કે વઘાર તૈયાર કરો ને તેલ નાખ. પણ અને પછી એમાં ડુંગળીને બરોબર રીતે બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી એને પકાવવાનું. પછી એ પાકી જાય ડુંગળી તો એમાં નમ અ નમ. નમક મિર્ચ હળદર નાખીને અને મક મરચું નાખવાનું હરું હરી મરચું.
હા લીલા લીલા લીલા મિરચીઆ નાખવાના હા.
કે ના અમારે તો શું ન છોકરાઓ હોય ને એટલે મોઢામાં ના આવે તો હું છે ને મરચાં ના બે ટુકડા કરી દઉં બસ. વચ જેથી બે ફાળ કરી દઉં અ મલકી અને જો તમે ખઈ લો તો એકદમ નાના-નાના બારીક બારીક કાપી લો. એ તમે જોઈ લો તમે મરચું કેવી રીતે નાખો છે લીલું મરચું. જો
હા સરુ નાખ પછી તમે ટામેટાની પુરેયી તૈયાર લો સારુ અને સાથે લયલો લસણ અને અદરક અહ સારું લસ તમે.
કોન્ટીટી માં વધારે લેજો સારું તો લસણ વધારે લોવ પછી લસણ અદરક નાખો પછી ટામેટું નાખો અને નમક મિરચ હળદું સકો ધનયો આમચૂર પાવડર.
પડર અને આ બધું ભરવા માટે એક વાટકીમાં લઈ લો. હા. ભરવા માટે રીંગણમાં ભરવા માટે હા હા અને એની.
કરીરી લો. પછી એમાં હા તેલ અને લસણ નાખે.
હા.
હા તેલ જયારે થોડું ગરમ. હ કરો ના. તો એમાં ને લસણ નાખી લો એટલે થોડું પાકી જાય લસણ અને એ લસણ વાળું તેલ. એ નમક મિરચ મીઠું જે હળદર બધું મિક્સ. કર્યું ને એમાં નાખેલો. અને એને બરોબરી મિક્સ કરીને અને એનું ન તમે આપણે રીંગણ કાપીને જે રાખ્યા હતા ને એમાં ચાર ઓલા ભાગ કરીને મૂકેલા હતા. એમાં સ્ટફિંગ ભરી દો પછી એ સ્ટફિંગ ભરી દો અને પછી જો થોડું ઘણું બધ. ચે તો એ તમે ઓલું વગાર તૈયાર કરો ને એ મન કીદો અને મીઠું તમે જોઈને નાખજો વઘાર માં બી નાખો ને રીંગણ મામી ના ખો એટલી ડબલ ના થઈ જાય હા.
હા હું તો જોઈ દઉં.
હા. એના પછી એમાં તમે નાખી દો વગાર માં અને ઓલા રીંગણ અને બટાકા જે કાપીને નાખ્યા છે ને પછી જયારે વઘાર બધું તૈયાર થઈ જાય ને ટામેટુ અને એનું તો પછી એમાં તમે નાખ કીધો રીંગણ અને બટાકા અને થોડુંક પાણી નાખીને ઢાંકી દો એને એટલે બટાક કા અને અ રીંગણ બને પાકી જાય પછી તમે જોઈ લો હા હા ધીમી તીમી આ છે ના. ઢાંકીને એને મૂકી દો પછી પંદર વીસ. મિનિટ પછી તમે ચેક કરી લોજ ટ ઓલું બટાકાને જોઈ લેવાના પાકી ગયા કે નહી પાકી. ગયા પછી પાકી હા હા પછી પાકી જાય તો તમે એના ઉપર લીલું કોથમી નાખી દો અ અને થોડુંક હું તો શું કરું એક ચમચ ઉપરથી ના ઘી નાખી દઉં. અને સાથે તમે જો અ ભાત ખાવા હોય તો ભાત. તો તમે બાજરીનો રોટલો તૈયાર કરવા માટે બાજરીનો લોટ લો અને એને તમે બાંધ લો ટાઈટ-ટાઈટ અને પછી તમને બનાવતા આવડે ને બાજરીનો રોટ એટલે તો હાથ થી બને હા પછી હા એને શેક ક નેને ગરમ ગરમ રીંગણ બટેકા ના શાક સા તે ગાઓ ખાઓ તો બહુ જ મજા આવે પછી અને ઉપરથી નાખી લો ઘી. એક બે ચમ્મચ નાખી લો બરોબર રીતે તો પછી ને બહુ સરસ લાગે. તો મારા તો બંને છોકરાને બહુ ભાવે રીંગણ બટાકો ન શાક ને બાજરેનો રોટલો. એટલે આ આ અત્યારે શિયાળો આવ હોય ને તો તો બાજરાના રોટલા સાથે ગોળ અને ઘી ખાય એ બી સરસ લાગે. પછી મકાઈ નો બી રોટલો ખાય. બાજરી બાજરીનો રોટલો ખાય તો બહુ સરસ એતો આપણા માટે હા.
બૈંગનના બૂટે બૂટા બ બૈંગન વાજલાના રોટલા સારું લાગયાના.
હા એ બી બહઉુ સરસ લાગે. કે હા. તો તમે શું કેવાય એટલે ના તૈય આ શું કેવાય આ શિયાળામાં તો આ બહુ જ ખવાય છે અમારા અહિયાં તો અને હા ના હો એટલે મને કેજો કેવું લાગ્યું અને જયારે મતલબ મસાલો વઘાર તમે તૈયાર કરો ને બસ એમાં ના મીઠું ને હળદર મળર ચૂર જ્યારે નાખ એ થોડું ધ્યાનથી નાખવાનું કારણ કે એ આપડણે સ્ટફિંગ માં બી નાખીએ વઘારમાં બી નાખીએ. અને લીલું મરચું બી અલગ. થી નાખીએ. તો મરચું વધારે ના થઈ જાય પછી. છોકરાઓ માટે. તે ના મતલબ કે ખાય ના ખાય હા બહ તીખું થઈ જાય ને તો ખાય ના ખાય હા એજ. બાકી ઘણા લોકો તો શું કેવાય આપને ઓલું પાણી વાળું બટ ઓલું રીંગણને બટાકા ખાય પણ એ તો અમને નહી ગમતા એવું
હા કોરું સારું લાગે છે. હમ.
ડ્રાય ખાવું છે એ તમે તમારી રીતે રાખજો ગ્રેવી એની હો.
હા હા હા સાર સારું.
હા એજ તો હા એ પછી ગ્રેવી તૈ અને સાથે છાસ બનાવો તમે તા છાસ બી બહુ સરસ લાગે હા હા હા જીરા છાસ બનાવો અને છાસ માં તો આજ આકાલ તો બહુ બહુ ફ્લેવર બી આવે હું તો શું કરું જીરું લઈ લઉં પછી. સાથે આપડે લીમડા. લેમડાના પત્તા લઈ લ પોદીને એના ફુદીનાના પત્તા દઈ લઉ. એને ના આપ વાપ રીતે રોસ્ટ કરીને એનું પાઉડર બનાવી લો. અને એ છાસ માં નાખવો અને આપડું કા તું આવે ને કાળુ નમક. જે આવે હા એ એ નાખો અને ઉપરથી આપડે. થોડું. ક. ઘી લેવાનું. એમાં હિંગ નાખવાની. અને એનો વઘાર નાખ. ફલો. પાર થી થી તો બહુ સરસ. લાગે છાશ મસાલા છાસ એકદમ હા તો મસાલા છાસ માં બો સરસ લાગે બો સમજ ત્રણ ડ્રોપ લેવાના ઘી ના. અને એમાં થોડુંક. હિંગ નાખવાનું અને એ થોડુંક હિંગ રોસ્ટ થઈ જાય ને. તો એ છાસમાં લાગે. ફ્લેવર આઈ જાય છાસ માં થોડક રોસ્ટ થઈ જાય ને હિંગ. એટલે. તો બઉુ સરસ ફ્લેવર આવે છે. અને ઉપરથી આપણું આ કાળું નમક અને. શું કેવાય આ નાખવાનું ફુદીના ના પત્તા અને લીમડા ના પતા ને જીરા ને. આને રોસ્ટ કરીને નાખો તમે બોઉ સરસ છાસ બને મ મસાલા છાસ ને સાથે રીંગણનું શાક હોય ને બાજુ જવન રોટલો હોય. તો બહુ મજા આવે તો. હા એ એ. તમે બનાવો ને એટલે મને કજો હ.
હા હા સારું ઓકે જય શ્રી કૃષ્ણ.